હા હલો
અમળા દ નહી લે
નજીક રાખને ત ફોન પણ હા હવે હલો હા બોલો તમાર નામ શું
મારું નામ રાજન છે રાજન દસ
હ હા ક્યા રેવાણું
અત્યારે મારે રેવાનું છે નડિયાદ
નડિયાદ હ હા હું નડિયાદ નો છું
એવું હમ બરાબર સારા સારું
હમ
નડિયાદ નો વિકાસ થતો નહી એટલે મારે પંકજભઈને મળવા જવું છે.
હમ્મ-હમ્મ. બરાબર છે આમાં ઉત્તરસંડા તલાવ છે ને ત્યાં મચ્છરાને એ બધું ગંદકી ને બધું એમને પણ જાણ કરવી પડે જાણ કરી હ ક્યાંય એવી કર્યું નથી.
હમ્મ બરાબર.
હા.
બોલો.
ક્યાં પછી નડિયાદમાં રેવાનું ક્યા પણ?
હા બોલો બોલો નડિયાળ આપડી
હા હા બરાબર છે.
છે. બોલો બોલો તમારે કઈ રેહવાનું?
ઉતરસંદા પરેશ ટાયલસ હ અંબિકા સોસાયડી કરી ને
હમ્મ બરાબર બરાબર.
એને પાછળ નવી સોસાયટીની ત્યાં ઘર લેવાનું હતું પણ ના મેર પડ્યું પછી
હા-હા. હા બરા ક્યાં કીધું તમે રેવાનું કઈ?
એ કોકરન
હા હા બરાબર. કેવું છે ફોરબીએસ થ્રી બી એચ કે. થ્રી બી એચ કે છે હા.
ઓફિસે ગયા હતા. ઓફિસ જઈને આયા તમે
ના ના નઈ ગયા હજુ કેવાનું છે પણ નઈ ગયા.
હ હા બરાબર છે. બસ ચા નાસ્તો કરીને આવુ વાતાવરણ સારું થઇ ગયું હવે બધું પેરન શેર થઈ ગયું. પાછું.
મનેહ રાખતું તું વરસાદ પડશે હવે ના પડ્યો. હજુ પવનમાં
હુમ્ બધું પવનમાં જતું રે ડાકેર બાજુ છે બધું
બોરા બીજુ કઈ. કેવું ચાલે તમારે કામ ધંધો શું કરો છો.
અત્યાર સ્ટડી પતી અમાર. આટીઆઈ કર્યું મિકેનિકલ કર્યું. હ અત્યારે પરીક્ષા આવવાની છે સાતવા મહિના નવ તારીખે. હમ્મ હા. પૈસા બાકી હોય.
તમે શું કરો છો.
હમ્મ બીસીએ કરશું
બીસીએ કરો છો કે નડિયાદમાં? હા ના ના હા એને જાણું તો સંડા ઉપર એને તું બરાબર શું લઈ ને જાવ ચાલુમાં જાવ તો પછી?
હા.
સુ લઈને જાવ ટુવીલ લઈ
ટુ-વ્હીલર એક્ટીવા લઈ
હ હ એકટીવા લયને કઈની બોલો બોલો.
બુરા બ તમારે કઈ અવધશ્ર્ધા જાયતી હે ને બરાબર.
હમ બોલો તમે કેટલા ટાસ્ક
મારે બે છૂટી ગયા જીરો જીરોમાં કટ થઇ ગયા તા હાલો હ અને આ આ લાગ્યો તમાર ઉપર કોલ જે કર્યો એ તમારે ના એ તો ના ગ ને એ તો પેલો ગણય એમ પછી
એટલે હજુ તમારે કેટલા કરવાના રહ્યા તો?
હજુ આ મારે જોવા ને ફીલ થયા તો બી આથ થયા તા હવે આ નવમુ તાસ થાયશે
તો હજુ હવે એક બાકી હે ને?
હા વીસ ટાસ્ક કરવાના હોય છે, ને વીસ પુરા
એ દસનો ટાર્ગેટ
હ દસ નો તો પૂતી
ફરી બીજે આવશેને હજુ તો?
હ.
બોલો. હ અત્યારે તો આ ટીઆય પતી ગય એટલે બંધ હવે બધા ને એડમિશન ચાલુ કે પરવા
હમ બરાબર.
હમ. આ આમાં બાજુ એક છોકરો બેઠો બેઠો વાસણ ખવાય એ અમે શીખવાડે પણ માનતા નય ને અરાય દીધી હ એમના મમ્મી નીચે ઉતારતાંધાળી લીધી
નીચે આવે એ આવે
એમના મમ્મી આયા નીચે વારી મૂકી દીધી હવે આ જો આવુંને આવું કરે જતોત ગામમાં બે ગયા બોકડી એવું કામ છે, હમ ના ના અમે તો સુ ખાધા નહી
બરાબર.
તમારે છે, કઈ બની ગયા તમે મેરેજ બેરજ થઇ ગયા તમારે?
ધન્યવાદ ન ના ના તમાર તમારોવાજ ઉપરથી લાગે તમારે જીવ કોઈ
હ અવાજ પડતી એવું ખબર પડે બધું તમે એવું
હા દીએપ છેન કેવું તમને લાગે છે હમ હમ મેરેજ કરવાના તમાર તો
ના ના મેરેજ ના કરાય નઈ મેરેજ કર ત નહી જોતા નહીિ તમે ક ધક્કા મારી મારી મા નાખે છે મેરેજ ના કરાય હવે
હા એમાં શું છે એવું દુનિયા એ જગ્યા પર બધે ના થાયું
એ એક જગ્યા આપડી થઇ તો
હમ હમ બરાબર
જો મચ્છર જોવા ખાલી અત્યારે મોટા મોટા
અમારે પણ અહીંયા મચરા એટલા મોટા મોટા છે હા પંકજભાઈ ના વાર માંથી ઉતરીને આવે
હ સુું ખબર ને
અમાર મેઈન રોડ આગળ કેટલું બધું કામ ચાલે અમારી સોસાયટી આગળ કેટલા ટાઈમ થી રોડ બને હજુ બની જ નહીં કેટલી બધી તકલીફ પડે
હા હા
હા સમજતા જ નહિ સરકાર સમજતી જ નહિ શ કરવાનું
ઉપ જ ટ્રાફિક ટ્રાફિક થઈ જાય ને
કોલેજ વ વાળા ગાડીઓને સાથે કેટલો બધો ટ્રાફિક થઈ જાય
હા હા
શું કર આપડે શું કરી શકીએ કમ્પ્લેન કરી શકીએ બીજું શું કરવાના
કમપ્લેને પૂરી ના કરે હા બોલો બોલો હલો
તમારા બીજા ભાઈ બંધુ છે ને રાજકુમારમાં
ના ના તને સાત આઠ આઠ થયા છે
બરાા
એ બધા છેજ પોરા હા એ તો
હા મારા મે હેલો પુરા કર દેવા
જલ્દી જેટલું બને એટલું જલ્દી ટાસ્ક પૂરા કરે એમ કે એટલે મેં કીધું આજે તો દસ પતાઈ દઈએ હા નમો નમો જાય છે એટલે બેસીી હવે દસ બીજા દ દસ પુરા બીજા બીજા દસ તાસ આવે બીજા કાલે પૂરા કરી નાખી એવું હો તો હ કીધું પૂરા કરી દે આજે મા સુધી પૂરા પંદર તો કરી જ નાખું એમ પંદર કોલ કરી નાખું બીજા પાંચ કાલે કરીશું હા હા હાજ હજે સાહે એટલે પાંચ પૂરા કરી નાખું બીજા પાંચ કાલે કર્યા એટલે વીસ તાસ પૂરા થઇ જશે.
પૂરા થઈ જશે.
શું કેતોું બીજું બધું શાંતિ. બરાબર શાંતિ જોઈ હોય તો ના ના બધા ખાલી છાંટ નાખીને તું રીતે થોડા હમ્મ. નડિયાપમાં પે બિલોદરા બાજુ તો વરસાદ પડ્યો ને. હમ અ અર લોકો બહ અમ હમ્મ-હમ્મ. હા હમ્મ. બરાબર, હા-હા. .
મસ્ત વાજલું મેં કીધું વરસાદ પડશે.
નાવાજે શું વાજે દાદા તો ભાઈ બંધ છે જોડે. હમ્મ-હમ્મ. બધા એ લઈને આવ જશું.
હમ નાવા જવાનું વિચાર્યું બંગવાર સાથે જ ના પડે શું ના
એ તમે વિચાર્યુંને એટલે જ ના પડ્યો ના વિચાર્યું એટલે પડી જ ત ડપમાં હમ્મ.
હારું ચાલ ત મળએ ફરી.